હલો, હા અવાજ આવે છે તમારો શું કરી રહ્યા છો હાલમાં
હાલમાં તો ઘરે જ છે એમ તો બસ શાંતિ ચાલી રહી છે હમણાં તો તમારે ઘરે કેમ છે, બધા સારા તો શેને
એકદમ સારા છે, મજામાં તે હમણાં હાલમાં જે તહેવાર ગયો અમે ઉત્તરાયણ તે ખુબ જ ધૂમધામથી ઉજવ્યો તમે કોઈ તહેવાર એમ હમણાં કયો તમારે ત્યાં કયો તહેવાર ચાલી રહ્યો છે હાલમાં
હમણાં તો અમારે તો આ નરતાની તૈયારી કરી રહ્યા છે, બધા અને બધા ખુબ જ ખુશ છે, હમણાં તો નરતામાં બધા અપવાસ હમણા રાખ્યો શે અને ખુબ જ મજા માડી રહ્યા શે રોજે રાતના ગરબા રમમાં જાય શે અને બધા સાથે મળીને એ મજા માડે શે રોજે જ મજા આવે શે અને રાતના પૂજા કરે શે દિવસ ના પૂજા કરે શે બધા લાડુઓ બનાવે શે અને પ્રસાદ રોજે બધાને વેચવા જાય શે પ્રસાદ કરે શે આ રોજે જ મજા આવે છે હમણા તો તમારે કેમ ચાલી રહ્યું શે નર્તા માં કઈ કરતા તસે તમે નાચવા જઈશો કે પછી ગરબા રમો છો કે નથી રમતા
છે અમે પણ રાતને જઈએ છીએ અમારે ત્યાં પણ એક દોઢ વાગ્યા સુધી ગરબાનો કાર્યક્રમ હોય છે અમે તો સૌપથમ તો આઠ, સાડાઆઠે પૂજા કરીએ છીએ, અને ત્યારબાદ અમે ગરબાનો કાર્યક્રમ ધીરે ધીરે ચાલુ કરીએ છીએ, અમારે ત્યાં સુું છે અમે જે બહારની પાર્ટી બોલાવીએ એટલે અમારે ત્યાં પણ પબ્લિક પણ ભીડ પણ વધી જાય છે અને ભીડને કંટ્રોલ કરવા માટે અમે જે અમારા જે ગામ છે તેમાં સરપંચ સી એટલે કે એટલે પોલીસ વાળાને પણ જણાવી તો પોલીસ ના પણ કચેરીઓથી પોલીસ માણસો પણ આવે છે જેવું કોઈ પણ આમતેમ થયું ચોરી, લૂટફાટ, કઈ પણ થઈ શકે છે પબ્લિક ઘણું તેના દેખરેખ માટે આવે છે તમે શું આ આ તહેવાર સિવાય જે નોર્તા ન તહેવાર ઉજવો છો તે તમારી વાત બરાબર છે તે સિવાય બીજા કોઈ તહેવાર ઉજવો છો
હા અમે હમણાં જ ધુળેટી ગઈ તે તહેવાર ઉજવ્યો અમે ખૂબ જ મજા માડી અને બધા એકકો સાથે મળીને બધા સગા સંબંધીઓને અમે રંગ લગાવવા ગયા હતા તે ખૂબ જ મજા આવી હતી, પણ કેટલાક લોકોએ અમને પાકો રંગ એવા લગાવી દીધો હતો તો મારા મિત્રો આવ્યા હતા રંગવા સારું મને તો તે રંગ હજુ નીકળ્યો જ નથી, કેટલોક ઘસવા છતાં પણ રંગ નીકળતો નથી તે ખુબ જ ખરાબ લાગે છે મને કે એટલો પાકો રંગ ન લગાવવો જોઈએ તમારે શું કેવું છે આ બાબત પર
હા તમારી વાત એકદમ સાચી છે, અમારે ત્યાં પણ જે તમે જણાવ્યું કે તમારે ત્યાં તો જે કોરંગનો ઉપયોગ થાય છે અમારે ત્યાં એવું નથી અમારે ત્યાં સાદો અને જે અમે પહેલાની પરંપરા અમે જે ગામડામાં રહીએ છીએ ત્યાં શું અમે પહેલાની પરંપરા વિશે માનીએ છીએ એટલે અમારે ત્યાં જે કેસુડો હોય છે છે એનોજ અમે કલર બનાવીએ છીએ એમ પરંતુ, હાલના જે બાળકો છે તેમને કેસૂડાના કલર કરતા જે હમણાં નવા નવા કલર આવીએ છીએ તેના પ્રત્યે આકર્ષક થાય છે પરંતુ અમે એ લોકોને હાલમાં જેને જે પાકો કલર છે તે અને અમે એમને ખરીદીને આપતા નથી અમે એમને ગુલાલ જ ખરીદી આપતા આપ શકીએ છી બોજ બોજ તો કારણ કે એ શરીર માટે ફાયદાકારક છે અને જો પાકો કલર લગાવશો જે તમે લગાવો છો તો એનાથી હમણાં તો તમારા ક કલર નીકળી જશે પણ ભવિષ્યમાં તમારે ત્યાં ચામડીના કે એમ ઘણા બધા રોગો થવાની સંભાવના રહેલી છે એટલે એ તહેવાર ઉજવ તે વખતે અમારે ખાસ જ ખૂબ ધ્યાન રાખવું જોઈએ એ સિવાય અમારે ત્યાં જે ફટાકડા પણ ફોડવામાં આવે છે અને દિવાળી પર અમે જે ફટાકડા ફોડ્યા છે તેના કારણે ઘણું પ્રદુષણ થાય છે એના ઉપયોગ કરવા માટે અમે વૃક્ષારોપણને એમ ઘણું ઘણુ બધું કરીએ છીએ શું તમારે અહીંયા પણ જે દિવાળીનો તહેવાર છે એ ખુબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે
હા દિવાળીનો તહેવાર અમારીમાં ખુબ જ ધૂમધામથી ઉજવામાં આવે શે અમે દિવા પ્રકાવી હ છીએ અને રાતના કેટલાક ફટાકડા પણ ફોડીએ છીએ ખુબ જ મજા આવે શે દિવાળીનો તહેવાર પહેલા તો કેમ ઉજવા તે તમને જણાવું તો દિવાળીનો તહેવાર શે ને અ પ્રભુ શ્રીરામ ના આગમન આવવાના પર ઉજવવામાં આવે છે કારણ કે જયારે શ્રીરામ અ રાવણને પરાસ કરીને જયારે ઘરે આવ્યા હતા અયોધ્યામાં તો ત્યારે તેમનું સ્વાગત કરવા સારું બધા એ દીવા પ્રગટાવ્યા હતા અને ખુબ જ આનંદ માડ્યો હતો એને આપણે દિવાળી કહીએ છેીએ અને દિવાળી ઉજવામાં ખુબ જ મજા આવે છે દિવાળી ઉજાવે ત્યારે દીવા પ્રગટાવવામાં આવે છે અને અને દીવા પ્રગટાવી કેટલાક ફટાકડાઓ ફોડવામાં આવે છે તે જણાવવામાં આવે છે કે ત્યારે અ બુરાઈ પર અચ્છાઈ ની જીત થઈ હતી જેથી કરીને દિવાળી મનાવવામાં આવે છે અને તે ખૂબ જ સારી લાગે છે આખું આકાશ જગમાંગ્યા કરે એવું લાગે છે તે ખૂબ જ જોવામાં સારું લાગે છે
તમારી વાત એકદમ બરાબર છે અમારે ત્યાં પણ ફટાકડા તો ફોડવામાં આવે જ છે, અને ફટાકડા ફોડવાને ક મજા પણ અલગ હોય છે અને નાના બાળકો જે ફટાકડા ફોડે છે તેના પર અમે ખુબ જ ધ્યાન પણ રાખી છીએમને અમે ફટાકડા પણ એવા જ લઈ આપીએ છએ કે જેનાથી ધ્વન અને જે હવાનું પ્રદુષણ જે ધુમાડો નીકળે છે, તે ઓછો થાય તે પ્રમાણેના ફટાકડા લઈ આપે છે, અને હાલમાં બાળકો દ્વારા ફટાકડા ફોડવામાં એવું આવ્યું છે, કે પાણીમાં ફટાડા ફોડતા વધુ ઈચ્છિત થયા છે. તેના કારણે શું છે જો પહેલાના જે ફટાડા હતા તે ખાલી જે વાતાવરણ તેને દૂષિત કરતા હતા. પણ હાલના બાળકો જે ફટાકડા ફોડી રહ્યા છે, અને જે ફટાકડા બનાવામાં આવે છે, આપડા દેશમાં તેના કારણે પાણીઓ ન પણ ઘણું નુકસાન થાય છે, કારણ કે પાણીઓમાં ફટાકડા ફોડવામાં આવે તો માછલીઓ નાશ પામે છે, એટલે કે મૃત્યુ પામે છે અને માછલીઓ નાશ પાવા માટેથી આપણે જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુ એટલે કે માછલીઓને આપણે ખાઈ શકીએ. જેના માટે જે દવાઓ બને છે, તેઓનો પણ બની શકતી નથી અને એ પાણીનો ઉપયોગ જો આપણે ઘરમાં કોઈ પાણી પીવા માટે કરીએ, તો આપણે પણ ઘણા બધા રોગો થવાને સંભાળના રહે છે અને મને ખબર છે. ત્યાં સુધી તમારે ત્યાં દિવાળી અને આ તહેવાર જે તમે જે જણાવ્યું તે તો ઉજવામાં આવે છે, પરંતુ મને યાદ છે ત્યાં સુધી તમારે ત્યાં ગણેશ ચતુર્થી પણ ખુબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. તેના વિશે થોડું ઘણું અમને તમે માર્ગદર્શન આપી શકો છો?
હા, ગણેશ ચતુર્થી તો અમારા ઘરની બાજુમાં જ અમે ગણેશ ભગવાન ને સ્થાપના કરીએ છીએ, કારણ કે ગણેશ ચતુર્થી માં ખુબ જ મજા આવે છે બધા જ ગામના લોકો એક સાથે મળીને પેલા તો મૂર્તિ લેવા જાય છે. ગણેશ ભગવાનને પસંદ કરીએ છીએ અને ત્યાર પછી તેની સ્થાપના કરીએ છીએ અને તેને ચૌદ દિવસ સુધી ઘરે જ રાખીએ છીએ, પૂજા કરીએ છી, ભોગ ચડાવીએ છીએ અને રોજે રાતે ભજન કરીએ છીએ. પછી છેલ્લા દિવસે તેમને વિસર્જન કરવા સારું લઇ જઈીએ નાસ્તા નાસ્તા ત્યારે ખૂબ જ મજા આવે છે અને અમે ગુલાલ ઉડાડીએ છીએ અને એક બીજા ગુલાલ રાખીએ છીએ ખુબ જ મજા આવે છે. નાચવાની અને લાસ્ટમાં વિસર્જન કરીને અમે પાછા ઘરે આવીએ છેએ ત્યારે એવું લાગે છે, કે કઈ એમ અ અલગ જ જેવી ફિલિંગ આવે છે અને રડવાનું મન થઈ જાય છે, કારણ કે ચૌદ દિવસ એવા હોય છે કે જયારે ખુબ જ મજા આવે છે. ભગવાન આપડી સાથે રહ્યા છે, એવું આપણને લાગે છે પરંતુ લાસ્ટ દિવસ એ ખુબ જ ખરાબ લાગતું હોય છે. ગણેશ ચતુર્થીમાં એ મને અ ખુબ જ ઈમોશનલ જેવું લાગે છે તમારે શું કેવું છે આ બાબત પર?
હા તમારી વાત એકદમ સાચી છે, તમે જેમ ગણેશ ચતુર્થી ની પૂજા કરો છો અને તમને જે ભાવ થી તમે જે કરો છો એ એમ અમારે ત્યાં અમે જન્માષ્ટમી ની જે ઉજવણી કરી ખૂબ જ બાવી કરી છેએ અને જન્માષ્ટમી વિશે તમને હું ઘણા બધા વાક્ય જણઈ શકું છું અને એની સ્થાપના જે કૃષ્ણ ભગવાને કરી હતી તે પણ ખૂબ જ સારી બાબત હતી. તો એ જન્માષ્ટમી નો તહેવાર તો ઉજવણી એ ભાદર માસ ના કૃષ્ણ પક્ષની આઠમી તિથિ ના દિવસે ઉજવાય છે. સામાન્ય રીતે આ તહેવાર જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં વચ્ચે જેવો આવે છે, આ દિવસે ધર્મની સ્થ થઈ હતી કૃષ્ણ શક્તિનો નાશ આ દુષ્ટ શક્તિનો નાશ થયો હતો ભગવદ ગીતામાં જીવન ના મુખ્ય શીખવા શીખવા મળ્યા હતા અમને અને આ દિવસે અમારી બાજુ તો શું થાય છે, કે દરરોજ એટલે દરોજ એમ મંદિરે જાય છે પરંતુ અમે ખુબ જ થઈને જઈએ છીએ. મંદિરે પૂજા કરીએ છીએ, હવન કરીએ છીએ અને બાળકોને જે અમે રાધા અને કૃષ્ણ ના રૂપ બનાવીને લઈ જઈ છીએ. તે દિવસે અમે ભોજન પર ત્યાં જ કરીએ છીએ અમારે એક દિવસનો તે દિવસે ભોજન એટલે કે ઉપવાસ રાખવામાં આવેલો છે. અમે સાંજે ભજન કીર્તન કરીએ છીએ, અને અમે ખૂબ જ ધૂમધામથી જે કૃષ્ણ ભગવાને મા પેલું માખણ ચોરીને ખાતા હતા. તેમ અમે પણ મટકી બાંધીએ છીએ અને કૃષ્ણને જેમ નાના બાળકો થઈને, અમે પણ મટકી ફોડીએ છીએ અને ખૂબ જ મજા કરીએ છીએ અને કૃષ્ણ અને રાધા તરીકે જે બાળકોને સજામાં આવે છે. તે લોકો પણ ખૂબ જ મ ખુશ થઈ જાય છે. ખાસ કરીને આ દહીં ફોડવાનો કાર્યક્રમ મહારાષ્ટ્રમાં ખુબ જ પ્રચલિત છે, ને ઘરમાં ગુલાલ એટલે ગુલામાં લાડુ ગોપાળોને બેસાડવામાં આવે છે, એવી રીતે અમારે અહીં ઉજવવામાં આવે છે. તો તમારી બાજુ બીજા કોઈ તહેવાર ની ઉજવણી કરવામાં આવે છે?
હા, મારા બાજુ બી બીજા બધા કેટલાક એવા તહેવારની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ મને ગણેશ ચતુર્થી અને આ હોળીનો તહેવાર ખુબ જ વધારે ગમે છે, કારણ કે તેમાં બધા અ સગા સંબંધીઓ એક સાથે મળી જાય છે, અને અ ખૂબ જ સાથે એકબીજા સાથે રમત ગમત ની વાતો કરે છે. બધી દૂર દૂરની વાતો કરે છે, કારણ કે ત્યારે જ તેઓ બધા સગા સંબંધીઓ એક સાથે મળતા હોય છે અને જો આપડ તહેવાર ઉજવશું તો તહેવાર ઉજવવાથી એક એ કાર્ય પણ સારું થાય છે, કે આપડા જે મજબૂ રિસ્તા જે થઈ ગયેલા હોય તે મજબૂત થઈ જશે તહેવારના કારણે કારણ કે ત્યારે બધા એક સાથે મળીએ છીએ બધી સુખ દુઃખ ની વાતો કરીએ છીએ અને આ બધી સુખદુઃખ ની વાતો કરવાથી આપણો તહેવાર થી તહેવારના રિલેટેડ આપણે મળીએ છીએ અને સુખ દુઃખ ની વાતો કરવાથી આપણા રિશ્તા ખૂબ જ સારા થઈ જતા હોય છે. જેથી કરીને મને તો એવું લાગે છે કે આપણે તહેવાર ઉજવવું જોઈએ અને તહેવાર ની આપણે શું ખાસિયત છે, એ બધાને બતાવવું જોઈએ તહેવાર ઉજવવાથી ખૂબ જ એવા લાભ થતા હોય છે. આપણે આગલી આપડી જે પેઢી આવે છે, એ લોકોને પણ આપણા બધા જ તહેવાર જણાવવું જોઈએ કારણ કે આગલી પેઢી જે આવી રહી છે. એમને આપણા કેટલાક તહેવાર વિશે ખબર જ નથી અને આપણા કેટલાક તહેવાર એવા વિલુપ્ત હોવા પર આવી રહ્યા છે. જેથી કરીને આપણે બધા જ તહેવાર ઉજવવું જોઈએ જ્યાં સુધી આપણે બધા જ તહેવાર ન ઉજવશું તો ત્યાં સુધી તે તહેવાર વિલુપ્ત હોવાની કડાર પર આવી જશે. જેથી કરીને આપણે બધા તહેવાર ઉજવવું જોઈએ અને બધા તહેવાર વિશે જાણકારી મેળવવી જોઈએ.
હા, તમારી વાત એકદમ સાચી છે. આપણેે પણ વાત કરી જે દિવાળી અને જે બીજા બધા હોળી ના તહેવારની વાત કરી તેમાં અમે જે અમારા અહીંનો લોકપ્રિય તહેવાર છે. તેના વિશે તો વાત કરવાનો ભૂલી જ ગયો તેના વિશેે મેં તમને જણાવું છું, કે ગુજરાતમાં આવું એટલે ગુજરાત ન લોકપ્રિય તહેવાર એ જ છે કે ઉતરાયણ. ઉત્તરાયણ ના દિવસે અમારે અહિયા શું થાય છે, કે અમે બધા એકબીજાના ઢાબા પર ચડી ગયા છીએ, પતંગ ચગાવીએ છીએ અને જેના પાછળનું ઉત્તરાયણ પાછળનું એ કારણ છે, કે સૂર્ય જે મકર રાશિમાં પ્રવેશ કરે છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં જે પ્રવેશ કરે છે એના કારણે શું થાય છે? શિયાળાનીનો ઋટુ પછી દિવસો જે લાંબા થતા જાય છે અને આ દિવસ જે ચૌદમી જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે, અને શુભ સવારની શરૂઆત માનવામાં પણ આવે છે. ખેતી માટે પણ આ એક જ ખૂબ જ લાભદાયક ગણાય છે, અને અમે એમાં જે સાંજે જમવા માટે ઉ ધીયુ, જલેબી અને તલના લાડુ વગેરે વાનગીઓ બનાવીએ છીએ, અને ખૂબ જ મજા કરીએ છીએ, અને જુદા-જુદા રાજ્યોમાં એટલે જુદા-જુદા જિલ્લાઓ માટે ઉજવામાં આવે છે. ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરો માટે ખૂબ જ ઉજવામાં આવે છે, અને અમે એકબીજાનો જયારે પટંગ કાપીએ છીએ કાઈ પો છે એમ કને અને એકબીજાને બૂમો પણ મારીએ છીએ, અને ખુબ જ મજા કરીએ છીએ. તમે શું બીજા કોઈ તહેવાર તમારે ત્યાં જે આ તહેવાર ઉજવામાં આવે છે તેમાં ઉતરાયણ તમે ધૂમધામથી ઉજવો છો?
હા ઉત્તરાયણ તો અમે ખુબ જ ધૂમધામથી ઉજવીએ છીએ, અને જો ઉત્તરાયણ એમ કે ને તો મને તલના લાડુ ખુબ જ વધારે ગમતા હોય છે. મે એકદમ એક વર્ષથી રાહ તો જોવું છું ભાઈ તલના લાડુ ખાવા માટે જે ઉત્તરાયણ પર બનાવવામાં આવે છે, કારણ કે ઉત્તરાયણ પર તલના લાડુ ખાવાની એક અલગ જ મજા આવે છે. અને તલના લાડુ મારા ફેવરિટ છે.
હા તમારી વાત એકદમ બરાબર છે. અને મને જાણવા પણ ઘણું બધું મલ્યું તહેવારો વિશે, ને નહી જાણતો તો તે બાબત પણ મલ્યું. ચાલો કોઈ વાર બીજી વાર મળશું ત્યારે ઘણી બધી વાત કરશું.
હા ચાલો ભાઈ.